સી કિસ્ન જય શ્રીકૃષ્ણ મજામાં મજામાં. તમે કેમ છો?
બસ મે પણ મજામાં. શું કરો છો?
બસ ફ્રી બેઠાસી.
ફ્રી બેઠા છો. કેમ જમવાનું થઈ ગ્યું?
નઈ અભી જમવાનું નહી થયો બહારનું ખાવાનું વિચા.... બારનું ખાવાનું વિચાર છે.
અચ્છા બારનું વિચાર છે. કેમ, બાર માં તો શું ભાજી પાવ ખાવાનું છે આજે?
ખબર નહી. અભી લ દીકરા દીકરી આય તો ખબર પડે સુખ- -
હા સાચી વાત છે, દીકરા દીકરી આવે પછી ખબર પડે.
હમ બોલે આજે મમ્મી રાંધવાનું નથી આજે બહાર ખાવાનું છે. એમેય,
અચ્છા અચ્છા અચ્છા અ્છા ચાલો ને સારુ ને એક દિવસ છુટ્ટી આરામ. બસ કઈ નઈ આપડે પણ બેઠા જ છીએ મે કીધું લાવ ફોન કરુ.
સારું સારું ક ફ વેલા બેઠી થ તો- - તમે તમારા સ્ટેટસ જોયા હતા મેને- -
અચ્છા.
તમે ફરવા ગયા તા?
હા હા ફરવા ગયા તા અમારા ઘરે ગેસ્ટ આવયા હતા તો- - ફરવા લઈ ગયા એમને - -
હ મારે ઘરે બી આવવાનું છે મારા ગેસ્ટ તો- - શુ શુ જગા લઇ ગયા એને?
એમને તો અમે સૌથી પેલા આલ્ફમ મોલમાં લઈને ગયા.
હમ હમ.
પછી ત્યાં થોડું બાળકોને ફેરવ્યા કર્યા, ત્યાં થોડી મતલબ કે- - ગેમ ઝોન છે. તો ત્યાં મતલબ રમ્યા કર્યા. ત્યાંથી પછી ફરી કરી કોફી વગેરે. પીધી કરી પછી હિમાલયમાં આવ્યા હિમાલયામાં- - ફેરવ્યા દૂર થી આયા હતા ને પંજાબ થી આયાતા, એટલે પછી રોજ ટુર ઉપર જતા બધા.
હમ હમ.
પછી ત્યાંથી આપણેને લઈ ગયા કાંકરીયા લઈ ગયા ઝૂ જોઈને બતાડીને લાય એમને.
હ અહિયાયા તો મજા પડી ગઈ હશે?
હા એજ ને કાંકરિયામાં તો રાઈટ્સ છે પછી- - પછી શું કેવાય બધા એનિમલ્સ વગેરે છે. પછી હા એજ ને અને સૌ- - વધારે રાઈડ્સમાં વધારે બાળકોને રાઈડ્સમાં મજા આવે ઝૂ માં તો એટલી નહી પણ રાઈડ્સ માં વધારે મજા આવે.
પણ ઝૂ માં તમે- - સાપ અજગર આ જોયએ તો- -
હા બતાડ્યું ને એમને બતાડ્યું અમે જોયા- -
હમ કાચમાં રાખ્યા છે ને?
હા કાચમાં રાખ્યા છે. પછી અમે ગયા હા એજ ને- - પછી ત્યાંથી અમે ક્યાં ગયા સાયન્સ સિટી જતા રહ્યા.
હ હા.
પણ છે ને હા ત્યાં પણ માછલીઓનું ને એનું છે.
હા હા માછલી નું છે.
હા તો એ બતાડ યુ પછી છેલ્લે અક્ષરધામ- - છેલ્લે અક્ષરધામ લઈ ગયા અક્ષરધામ નઈ ત્યાં લઈ ગયા.
ત લઈ ગયા.
એટલે ત્યાં પછી બધાને ફેરવી કરી ને આઈગયા એટલે એમને બહુ જ ગમ્યું.
અ રીલ જોતા હતા તો એને જલપરીને કોઈ આવે છે જલપરી જલપરી કરે.
હેલો શું કહો છો?
પ્રે નો કોઈ આયો છે.
ક્યા?
જલપરી આ પાની મે રહે છે જલપરી
ના ના ના એ તો માછલીઓનું છે ત્યાં
નઈ નઈ જલપરીનું આયો છે આ રીલમાં બતાવે છે
અચ્છા રીલ માં બતાડે છે?
હ વસ્ત્રા વસ્ત્રાપુર નું આ વસ્ત્રાપુર લેક નઈ
હા હા હા
અહિયા અહિયાં બ બતાવે છે કે જલપદ પઇ આય નું અ બાર થી આય છે જનપરિ
કા તો ખબર ની પછી જોવું પડ પઈ જોવા જવું પડશ જોવું શું પડશે જોવા જવું પડશે.
અ જલપરી આ કે માનસ છે ના જલપરી બને ના પાણી મે ફેરે છે
પાનીમાં ફરે છે એમ?
હ પાનીમાં ફરે છે. જલપરી નું નામ આપ્યો હજું
અચ્છા અચ્છા જા જઈને આયા તમે? હે તો બતાડ્યું તમને જોયું કેવું છે સાચે માં છે કે પછી જુઠ્ઠું જુઠ્ઠું છે?
જુઠ્ઠું છે ન સાચું શું સાચો મે જલપરી આઈ જાય તો મજ જા ના પડી જાય બધાને
હા સાચી વાત છે મજા પડી જાય.
અ મજા પડી જાય ઓર દુઃખ ફીર જુ માં ગ્યા હતા તો પાછળ પાછો ભી શું કર્યો
નઇ નઈ તો આપડે જઈએ પછી પ્લાનિંગ કરીએ આપડે જઈને એકવાર ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જઈએ આપડે બધા લેડીસો
હમ્મ અ એનામ વીકલ ઉપર ગ્યા હતા કે ઉબર કરી છે યા ખુદ આપ હા તમે
ના અમે તો ઘરની ગાડીઓ લઈને ગયા તા અને એકઆદી મતલબ કે બાળકો માટે ઉભે ર કે એવું કઈક બધા મતલબ મોટ જતા એના આટે એક ઉબર કર લીધી હતી બેકી ઘરની ગાડી બધા બાળકોને નાખીન લઇ ગયા તા
મેટ્રો નહી જતી
ના મેટ્રો જાય છે ને પણ મેટ્રો મન લાગતું નઈ ત્યાં સુધી જતી હોય હજુ કામ ચાલુ છે ને ત્યાં એ બાજુ અક્ષરધામ સાઈડ કામ ચાલુ છે.
કામ ચાલુ છે કામ ચાલુ છે અક્ષધામાં ભીડ ભીડ હતી
હા ભીડ હતી ને
હવે તો અ કે છુટિયા ખતમ થઈ ગઈ છે બચેલા છોકરાઓને હવે તો છુટિયા ખતમ નઈ થઇ ગઈ રજા પડી છે ન રજા ખતમ થઈ ગઈ તો ભીડ છે હ જે એ બી
ના એટલે ભીડ તો છે બહાર ના જે ટુરિસ્ટ લોકો આવે છે ને
હ હા
એમના માટે ભીડ છે.
અમ
હા ટુરિસ્ટ લોકો માટે મતલબ આવે છે એટલે વધારે અક્ષરધામ ને મેન મેન વસ્તુઓ જોવા જાય કા કાંકરિયા છે, અક્ષરધામ છે, આપડે આલ્ફા વન મોલ છે. પેલેડિયમ મોલ છે આ બધું જોયા કરે મતલબ.
હમમ હા બાર થી મે માંન આવે તો મહે મહેમાનો નું ફરવા ફરવા કરવાનું પડે છે.
પણ સૌથી પણ એમાં સાચું કઉ એમાં બો જ ખર્ચો થઈ જાય. આપ આપણે મહેમાનોને ફરવા ફરવામાં જ ખર્ચો થઈ જાય.
હમમ તો જમીનો બહારનું જમીનનું ને.
પછી બહારનું જ જમીન બહાર નું જ જમી ને આવીશું ને પછી ક્યાં જમીશું.
ઘરે આટલા થાકેલા તૂટેલા હોઈએ ને ઘરે આઈ ન કોણ બનાવે?
એજ ને એટલે બાર થી જ પછી જમાડીને આઈ ગયા તા જે બાળકોને ખાવું તું એજ જમાડી ને લઈ આયા.
હમમ પંજાબ માં તો કેવું છે પંજાબમાં તો બધી અ જગા પાસ જ પાસ છે અહિયા તો કેટલી દૂર દૂર છે.
હા અહિયાં તો આપડે તો બહુ દૂર છે ગામડામાં તો બધે નજીક નજીક છે.
એક દિવસ અ એક જગા જાઓ તો એક દિવસ પૂરો.
હા સાચી વાત છે પણ આપડે અહિયાં શું વધારે લોકો બહાર ફરવાનું તો ઠીક પણ આપણે અહીંયા વધારે મંદિરોમાં વધારે લોકો ફરે છે.
હમમ મંદિરોમાં ફરે છે સાચી વાત.
નવી મંદિર ની જગ્યા એવી હોય ને જેમ કે પાણીમાં કોઈ મંદિર હોય. કે ગમે તે હોય એવી વસ્તુઓ લોકો ફરવા માટે વધારે એ થાય છે. બાકી તો કઈ નહી આમ તો ફરવા માટે તો શું છે બાળકો આવે એટલે ફરવા લઈ જઈએ.
પાણી વાલા મંદિર ગયા તા
હા તમારે ક્યાં લઈ જવાય છે બાળકો ને?
હા વિચારે આ આવિ વાર છે આવવાનું.
અચ્છા હજુ આવામાં વાર છે એમ.
વાર છે તો હા ગામડાથી આવવાનું છે ને.
અચ્છા અચ્છા
નહી મળતું અને ટિકિટ મળે તો આવે.
હા સાચી વાત છે ટિકિટ મળે એટલે આવે.
હમમ ટિકિટનું બહુંત રામાયણ છે, બહુંત રામાયણ છે ટિકિટ નું ત્રણ મહિના પે પેલા કરવી પડશે નહી તો તત્કાલ માં તો ખબર ની મળે ના મળે.
હા તત્કાલમાં ના પણ આપણેે ને બે ત્રણ મહિના પહેલા કરાવીએ ને તો જ ટિકટ એમાં પણ વધારે નહી થતું કન્ફમ એમાં પણ એક કે બે જ કન્ફર્મ થાય છે.
કીધું મેને કે અ તમે આવા હો ને તો બેન ત્રણ મહિના પહેલા ટિકિટ કરવાઈ લીધો. તો ખબર નય આ અ પ્રોગ્રામ નથી તો પ્રોગ્રામ બનાયો તો હવે ટિકિટ નું પ્રોબ્લમ છે. આય ટિકિટ મિલે તો આવે છે.
હા, સાચી વાત છે, ટિકિટ મળે તો જ આવે ને? પર આપડે અહિયા જો, આપડે અહિયા હવે, સ્કૂલો બધાની ચાલુ થઈ ગઈ. ત્યાં, આવ બધાને, વેકેશન હવે પડશે.
હમ્મ, હમ્મ આ તો બહાનો છે, વેકેશન નું તો બહાનો છે. દર વખત ટિકિટ નું, એટલે દર વખત ટિકિટ નું આય પ્રોબ્લેમ છે. અમારે તો, ગામડા જવાનું હોય ને, તો ત્રણ મહિના પહેલેની ટિકિટ લેવી પડશે.
હા, સાચી વાત છે. તો શું કરીએ? પછી આવું જ હોય ને બેન-
હમ
ના હોય ને, એટલે બધું આવું જ કરવું પડે.
તો તીન મહિના પૈસા બ્લોક થઈ જાય. તીન મહિના બાદ મે બી- ચારો જાવા કે નહીં, ફિર કેન્સલ કરવાઓ. કરવાનું પડતે, કેન્સલમાં પેસા કાપ- -કાપી નાખે છે.
હા, સાચી વાત છે.
હમ
એજને, કઈ નઈ, કઈ નઈ. તમારે મને કેશે એવું હશે તો હું તમને કહીશ. તમને, ક્યાં ક્યા લઈને જાઓ, સારું છે કેવું છે બધું.
તમે જોડે આવ- -શો, આઈશ તો, તમે લઈ જાવ હ- -હા વાંધો નહી, વાંધો ઓર શું કરે? બીજું બસ શાંતિ.
બસ આપડે, ના ના આજે તો આપડે ખીચડી બનાઈ છે. સહેજ કાલની તબિયત- -સારી નથી. એટલે વિચાર્યું ખીચડી ખાઈ લઈએ, તો સારું લાગે.
આ હા, રાતે તો ખીચડી હારું લાગે.
હા, અને રાત્રે થોડું ખીચડી ખાઈએ ને, તો સારું લાગે.
હમ ખિચડી હોય ને, દાલ ભાત હોય. બસ હલકા ફુલકા, હલકા ફુલકા જમીલ-
હા એજ ને, બોલો બીજું.
બીજું શાંતિ, હોવ બીજું શું. ગરમી છે કે નહી?
ગરમી છેને, ક્યાં નથી?
હમ, બરસાત પડ- ગરમી ઓ બધું છે. હ, ગરમી તો છે. ના ગરમી નો આનંદ લો.
આનંદ તો શું લેવાનું, અહિયાં ગરમી એસી પણ ચાલુ રાખીએ તોય, પવન નહીં આવતો એસી નો.
હા ના સાહી ઓછી વાત આખા દિવસ- ક્યાં, એસીમાં બેસી બેસી ના, કંટાલા આવી જાય ના.
સાચી વાત છેે, કંટાળો આવે.
હમ
એજ ને, બોલો બીજું, શાંતિ ને, કઈ નઈ તમારે ક્યાંક- જવું હોય તો, મને કેજો હું આઈસ સાથે. હને, હાક ચાલો ઠીક મુકું.
હા, મુકો મુકો. ચલો જય શ્રી ક જય શ્રી જય શ્રી કૃષ્ણ. બાય બાય